હલો.
હા, બોલો.
કેમ છો? મજામાં?
હા, મજામાં. તમે કેમ છો?
બસ મેં પણ મજામાં. બસ આજે એવ એવું થયું, કે ફોન કરું. અને એક બહુ જ સરસ ટોપિક પર વાત કરવી તી. કે ભવિષ્યની ટેકનોલોજી શું હોય શકે એમ. અત્યારે જ આગ આટલો આગળ સમય છે, અત્યારે આટલી જ અહ આગ ગળની ટેકનોલોજી છે, તો ભવિષ્યમાં કેવી ટેકનોલોજી હોય શકે એમ.
એવું મને વિચાર આયો તો, એટલે મારે એના પર વાત કરવી તી થોડી.
હા, હા, બોલો.
હા. આજના સમયમાં ટેકનોલોજી આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. જેમ-જેમ કે આપણે જોઈએ, કે મોબાઈલ ફોન થી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઝડપથી આગળ વધે છે. આપણે આમ જોવા જઈએ, કે થોડા વર્ષો પહેલા જે વસ્તુ અશક્ય લાગતી તી તે આજે સામાન્ય બની ગઈ છે. આજે આપણે વિડીયો કોલ થી દુનિયાના કોઈપણ ખૂણામાં રહેત રહેલા લોકો સાથે વાત કરી શકીએ છીએ. ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ બેન્કિંગ, સ્માર્ટ ઘર, સ્માર્ટ વાહનો હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે. આપણે જોઈએ, કે છેલ્લા દસ જ વર્ષમાં બહુ વધારે પણ વરસો નહીં. છેલ્લા દહ દસ વર્ષમાં આ દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. બ વધારે સમય પણ નથી લાગ્યો એને પહોંચતા. તો આપણે આગળના સમયમાં કેવી દુનિયા હશે, એવું વિચારવા જેવું છે. તમને કેવું લાગે છે?
હા. મને તો લાગે છે, કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સૌથી વધુ અસર કરશે. કારણ કે, એ આઈ એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટરને માનવ જેવી રીતે વિચારવામાં, શીખવવામાં ને નિર્ણય લેવામાં મદદ કરે છે. અને એ આઈ નો ઉપયોગ હોસ્પિટલ, શિક્ષણ, ખેતી, બેન્કિંગ, ઉધ દ્યોગ અને પરિવહન જેવા ઘણા ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. તો ભવિષ્યમાં એ આઈ ઘના કંટાળાજનક અને વારંવાર થતા કામો-કામોને સ સરળ બનાવી દેશે. જેથી લોકો વધુ સર્જનાત્મક કામ કરી શકશે.
હા. એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. અત્યારે એ આઈ નો ઉપયોગ દરેક જ દરેક ક્ષેત્રમાં થવા જ લાગ્યો છે. જેમ કે શિક્ષણ ક્ષેત્રની વાત કર, તો શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણો બદલાવ આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગો, વર્ચ ચ્યુઅલ લેબ અને સ્માર્ટ ક્લાસરૂમ દ્વારા વધુ સારી રીતે શીખી શકશે. અને દરેક વિદ્યાર્થી પોતાની ગતિએ અભ્યાસ કરી શકશે. દરેક વિદ્યાર્થીને પોતાના... અ જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં એ... એનો એક સરળ. ભાગ બનશે અથવા તો એને સાથીદાર બનશે. કારણ કે એ આઈ જેવું વિચારી શકે છે. જેવું કરી શકે છે. એવું તો કોઈ કરી શકતું નથી. એ આઈને બહુ સારો સાથીદાર કવાશે શિક્ષણ ક્ષેત્રમાં તો..
હા, અને શિક્ષકો પણ ટેકનોલોજીની મદદ થી વિષયો વધુ સરળ અને રસ રસપ્રદ વિશે સમજાવી શકશે. ડિજિટલ સાધનો શિક્ષણને વધુ અસરકારક બનાવશે. અને આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજી નું મહત્વ સતત વધી રહ્યું છે. ઘણા દર્દીઓ હવે ઓનલાઈન ડોક્ટરની સલાહ લઈ શકે છે. ભવિષ્યમાં વધુ આધુનિક મશીનો દ્વારા રોગનું વહેલું અ નિદાન શક્ય બનશે.
હા, એ તો છે જ આરોગ્ય ક્ષેત્રમાં પણ બહુ જ પ્રગતિ થઈ છે. ત્યાં પણ ટેકનોલોજી નું મહત્વ વધી ગયું છે. અને હવે તો રોબોટિક સર્જરી જેવી ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી પણ વધારે વિકસી ગઈ છે. તેનાથી સારવાર વધુ ચોક્કસ બને છે. અને દર્દીઓને ઝડપથી સાજા થવામાં પણ મદદ મળી શકે છે.. અને જો આપણેે બીજીબાજુ જોવા જઈએ. તો આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે. એટલે અ જ. પચાસ ટકા થી વધારે લોકો અત્યારે પણ ખેતી કરે છે. એટલે ખેતી ક્ષેત્રમાં પણ ટેકનોલોજી થી ખેડૂત. ટેકનોલોજી ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે. સ્માર્ટ સિંચાઈ ડ્રોન દ્વારા પાકની દેખરેખ અને હવામાન માહિતીથી. ખેડૂતોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. એટલે ટેકનોલોજી. ખેતી ક્ષેત્ર પણ બહુ જ આગળ વધી ગયું છે. તેનાથી પાણીની બચત થાય અને પાકનું ઉત્પાદન વધી શકે છે. અને ખેડૂતોને પણ વધુ લાભ મળે છે.
હા. અને હવે તો પરિવહન ક્ષેત્રમાં પણ ઘણું મોટો ફરક જોવા મળે છે. ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વાહનો સ્મા્ટ ટ્રાફિક સિસ્ટમ અને ભવિષ્યમાં તો. અ સ્વચાલિત વાહનો મુસાફરીને વધુ સુરક્ષિત અને સરળ બનાવી શકે છે. અને પ્રદુષણને ઘટાડવામાં પણ. અભી ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સ્વસ્થ ઉર્જાનો ઉપયોગ વધશે. તો પર્યાવરણને પણ ફાયદો થશે.
હા, એ તો છે જ પરિવહનમાં તમે કીધું એમ એઆઈ ટેકનોલોજીથી ઘણા ફાયદા થાય છે. જેમ કે ટ્રાફિક સિસ્ટમમાં ટ્રાફિક સિસ્ટમ આવી છે. તો એને લીધે ટ્રાફિક પણ ઓછું થાય છે. કારણ કે અત્યારે સડકો પર લાખો. ગાડીઓ લાખો કરોડો ગાડીઓ જતી જેને લીધે ટ્રાફિક બહુ થતું હોય, લોકોને કલાકો સુધી ટ્રાફિક. માં ઉભું રહેવું પડે તેને લીધે ટ્રાફિક પણ ઓછું થાય છે. પછી ઇલેક્ટ્રિક વાહનો તમે કીધું એમ તો ઇલેક્ટ્રિક વાહનો આયા છે તો પેટ્રોલ અને ડીઝલ પણ થોડું બચી શકે છે. એવી રીતે સારો એવો એનો ઉપયોગ છે. પરંતુ જો આપડે જોવા જઈએ તો ટેકનોલોજીના કેટલાક પડકારો પણ જોવા મળે છે. જેમ આપણેે કહીએ છીએ ને કે સિક્કાની બે બાજુ હોય એવી રીતે એના ફાયદા પણ છે અને નુકસાન પણ હોય છે. જો લોકો ટેકનોલોજી પર ખૂબ નિર્ભર થઈ જાય, તો શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ શકે છે. સાથે જ વ્યક્તિગત માહિતીની સુરક્ષા પણ મહત્વનો મુદ્દો બને છે. એટલે ટેકનોલોજી પર આપ નિર્ભર રહીએ તો આપડે પોતાની વિચારશક્તિ પણ ઓછી થઈ જાય છે. કારણ કે આપણે ટેકનોલોજીમાં જે પણ આપડે જોઈતું હોય સર્ચ કરીએ એ આપણને તાત્કાલિક મળી જાય છે. તો આપડે એના માટે સંઘર્ષ કરવો ઓકે એના માટે મહેનત કરવી પણ ઓછી કરી દે તાં હોઈએ છે એને શારીરિક પ્રવૃતિ પણ ઓછી થઈ જાય છે.
હા. અને તેથી ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીપુર્વક કરવો જોઈએ. નવી ટેકનોલોજી શીખવી પણ જરૂરી છે. પણ તેનો સમજદારી પૂર્વકઉપયોગ કરવો પણ એટલો જ જરૂર છે. અને મને તો લાગે છે કે ભવિષ્યમાં નવી નોકરીઓ પણ ઉભી થશે. એઆઈ રોબોટ રોબોટિક્સ સાયબર સુરક્ષા ડેટા વિશ્લેષણ અને સોફ્ટવેરના વિકાસ જેવા ક્ષેત્રોમાં ઘણી નવી તકો મળશે. તેથી વિદ્યાર્થીઓએ સતત નવી કુશળતા શીખવી શીખવાની તૈયારી રાખવી જોઈએ. જે વ્યક્તિ સમય સાથે નવી ટેકનોલોજી શીખશે તે ભવિષ્યમાં વધુ સરળ બનશે.
હા એ તો તમે એકદમ સાચું જ કીધું છે. આ ટેકનોલોજી આપણા જીવનને વધુ સરળ ઝડપી અને સુવિધાજનક બનાવી શકે છે. પરંતુ તેનો ઉપયોગ હંમેશા સમજદારી અને જવાબદારીથી કરવો જોઈએ. આપણે હંમેશા એના પર જ નિર્ભર ના રહેવું જોઈએ આપડે પોતાની બુદ્ધિશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિથી કામ લેવું જોઈએ અને એ રીતે આપડે એનો ઉપયોગ કર કરવો જોઈએ. આપડે એમ ટેકનોલોજીથી ડરવાનું નથી પરંતુ તેને શીખીને સારા કામ મા ટે ઉપયોગ કરવાનું છે. અને જ્ઞાન અને ટેકનોલોજીનું યોગ્ય સંયોજન જ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. એટલે આપડે ટે ભવિષ્યમાં ટેકનોલોજી સાથે જ ચાલવાનું છે તો આપડે એને પણ નવી નવી રીતે શીખવું જોઈએ.
હા. અને મને તો લાગે છે કે ભવિષ્યમાં દરેક ઘર વધુ સ્માર્ટ બનશે. લાઈટ, પંખા, ટીવી, ફ્રીજ, અને સુરક્ષા કેમેરા જેવી ઘણી વસ્તુઓ મોબાઈલ અથવા અવાજ દ્વારા નિયંત્રણ કરી શકશે તેનાથી સમયની પણ બચત થશે અને જીવંત વધુ સરળ બનશે. અને ઘરમાં ઊર્જાનો પણ વધું સારો ઉપયોગ થઈ શકશે. સ્માર્ટ સિસ્ટમ જરૂરી હોય ત્યારે જ વીજળીનો ઉપયોગ કરશે. એના કારણે વીજળી ની બચત થશે અને પર્યાવરણને પણ લાભ મળશે.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે અને બીજું એક છે કે ભવિષ્યમાં ભાષાની સમસ્યા પણ ઓછી થઈ જશે. આપણે નવી ટેકનોલોજી છે એ વિવિધ ભાષાઓનું ઝડપથી અનુવાદન કરી શકશે. જેથી અલગ-અલગ દેશોના લોકો સરળતા થી વાતચીત કરી શકશે કારણ કે આપણે બધી ભાષાઓ સાથે તો શીખી શકતા નથી. પણ જો આપણને ખબર ના પડે તો આપલે ગમે તેમાં સર્ચ કરીને એઆઈમાં સર્ચ કરીને પણ આપણે એને શીખી શકીએ છે એટલે પ્રવાસ વેપાર શિક્ષણમાં પણ તેનો ઘણો ફાયદો છે. દુનિયા વધુ નજીક આવી જશે અને માહિતીનું આદાન પ્રદાન વધુ સરળ બને છે.
હા સાચી વાત છે અને તમે આગળ કોઈ આમ ખેતી ક્ષેત્રમાં પણ અધુનિક ટેકનોલોજી ખેડૂતોને વધુ મદદ કરશે. એમા જમીનની સ્થિતી હવામાન અને પાકની જરૂરિયાત વિશે સમયસર માહિતી મળી શકશે તેમને. અને ડ્રોન અને અન્ય આધુનિક સાધનો દ્વારા પાક પર નજર રાખી શકાશે. તો તેનાથી મહેનત પણ ઓછી થશે અને ઉત્પાદનન અન વધારવામાં પણ મદદ મળશે.
હા એતો છેજ. અને અત્યારે જોવા જઈએ ને તો અવકાશ સંશોધનમાં પણ ટેકનોલોજી નો મોટો ફાળો છે. જોકે અવકાશ સંશોધન છે એ તો નેક્સ્ટ લેવલની ટેકનોલોજી કહેવાય. જે આપણને કંઈ જ ખબર ના પડે. અને નવા ગ્રહો વિશે વધુ માહિતી પણ મળશે અને વૈજ્ઞાનિકો નવી શોધો કરશે. અને અવકાશ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી જ છે માનવજાત માટે નવા દરવાજા ખોલી શકે છે. ત્યાંથી વિજ્ઞાન અને સંશોધનમાં વધુ પ્રગતિ જોવા મળે છે.
હા. અને દરેક નવી શોધ સાથે જવાબદારી પન એટલી જ આવે છે. જો ટેકનોલોજી નો ખોટો ઉપયોગ થાય તો તેનું નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલે ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિગત માહિતીનું રક્ષણ ખૂબ મહત્ત ત્વ નુ છે.
હા એતો છે જ કારણ કે અત્યારે ડિજિટલ સુરક્ષા એ મહત્વનો મુદ્દો બની ગયો છે. એટલે દરેક વ્યક્તિએ ઇન્ટરનેટ નો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ પોતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી જોઈએ સોશિયલ મીડિયા આપણે જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ અજાણ્યા નંબરોથી કોલ આવે કે પછી સ્પેમ નંબરથી કોલ આવે તો આપણે આપણે જાણ કરવી જોઈએ. એટલે આપણે ટેકનોલોજી નો સમજદારી પૂર્વક જ ઉપયોગ જોઈએ.
હા સાચી વાત છે.
અને મને એવું લાગે છે કે ટેકનોલોજીને સાચો હેતુ માણસ નુ જીવન સરળ બનાવવાનો છે. માણસ ને બદલવાનો નઈ તેથી ટેકનોલોજી અને માનવ મૂલ્ય વચ્ચે સંતુલન હંમેશા જાળવી રાખ વુ જોઈએ,
હા અહીં પર તો આપડે વાત કરીશું, કે ઓછી પડશે,
હા સારું સારું અત્યારે મે મૂકું ફરી મળીશું આપડે,
હા હા ચોક્કસ
હા મૂકુ